હેલો.
હેલો હમ શું કરો?
કઈ ન
બો વરસાદ પડે મે તો ઓડીને સૂઈ ગેલી.
અરે મેંહ પેલું છે ને તે પૂઇછું.
શું?
કયા મેમ આવાના તે.
પને
એટલે પેલા ક્રિષ્ના હાથે વાત કરી મેં કે તમારામાં કોણ આવાનું એમ કરીને. ત્યારે મેસેજ ની જોયો તો ઉર્વેશ ને કર્યો મેસેજ તેમ કેક ખબર નઈ કે કઈ ખબર ન કે તમારામાં મેક્રોમ ન કઈ ખબર નઈ મેમ કે તુ હુ.
હા.
હે તો મેં કીધું કે આપે બે સ્કૂલ જ બાકી છેકી બીજી બધી સ્કૂલ આવી ગઈ મે એમ કે.
ને પેલી જ્યોતિ લોક ની બાકી ને.
એ લોકો એ લોકોને દેવસર જ કેવાય ને
નહી નઈ એ લોકો ની પેલું કઈ છે એ હારું જ નામ છે તે ગુડ
દેવસરમાંજા આવે કદાચ
નહી નજીકમાં છે શું પેપર
એ બાજુ છે એ એમની બાજુ એરિયા છે એટલે ત્યાં કિરીટસર જવાને મેં બી તેને પૂછ્યું ને
અચ્છા
હા
એટલે આપડી દસ બાકી છે એમ
હા આપડી બેજ બાકી તો પછી પછી ક્રિષ્ના ક્રુવેસ કે ચ છોડે કે હહા હે એે આવા નહ તો આવે મેં કધું હું આવા નહી તો સરપ્રાઈઝ આપે તે એ કે કઈ ની થાય હા પછી મેં ક્રિષ્ના નો મેસેજ આવ્યો મેં કહ્યું તમારામાં કયા મેમ આવવાના તો ની ખબર એમ કે તમારા માં મેં કીધું ની ખબર આપણા આપણી બે સ્કૂલ બાકી બીજી બધી સ્કૂલ આવી ગયી મે એને એમ કીધું એમ કેય કે હા એ કે પછી કે ચાલ મે સર ને મેસેજ કરું એમ કે મેં કેતો હારુ તો એણે કોઈરો
હમ,
તે જે પહી સરે તો કઈ મેસેજના રિપ્લાય જ ની આયપો એમ કેય પછી શ્રુતિ લોકનો લેક્ચર શ્રુતિ ને મેં કીધ મેં કીધુ અમારી સ્કૂલ તો બાકી જ અમને ખબર જ ની કયા મેમ આવાના ને ઓનલાઈન બી ની મૂકેલુ એમ ત પૂછ છયુ કે નમ્રતા મેમ ને કેમકે એ લોકો ઓનલાઈન લેતા જ અતા એમ તો મેં કીધુ પૂછની હુ કેય તે ખબર પડે કેની
હા,
ત‌ એમ કેય કે ગાયત્રી મેમ આવવાના છે પણ ગાયત્રી મેમ આજે ગાંધીનગર ગેલા છે એમ કેય એટલે તે પછી આવહે ત્યારે કે કરહે એમ કેય
અચ્છા એવુ કીધું
હ, એવ એક ખબરની કયારે લેકચર લેહે કાલે આવીની રેય તો હારુ
હમ, એ જ ને
હ, કેમ કે બધાનામાં લેક્ચર ગોઠવી દીધલા છે. એ આપડા સર છે પેલા પ્રિન્સિપલ સર હે તે કૃષ્ણપુત્ર આપ કોઈ લગીન જાવાના કે
એજ તો ને જો મેં કેમ તે વાપી એની પેલી કોલેજ કેની પેલ્લા એણે તા જ નોકરી કરેલી
હા,
એટલે વાપી જવાના હશે એમ કે ત્યાં બી ગી આવહે
એવું જ લાગે કૃષ્ણપુર તો કદાચ ગમ છે.
ખબરની નજીક પડતું અહે કે હું તે એટલે
હ, તે જે ને
વાપી તો એટ, તે જ મે કયરુ કે સરે એક અઈયા લીધું ને એક તા લીધું પછી મને થીયુ કે પેલ્લું એટલે પેલ્લા કૃષ્ણપૂર જહે ને પછી ત્યાંથી વાપી જતા રેશે એમ એટલે પસી એલોકને બી જોય આવહે કે પસી પેલી સ્કુ એલોક કોલેજ પર બી જહે ને એવુ કરહે
હા, હાજે કુમકુમને મેસેજ કરવા પડહે કે હું કીધું સરે એમ કરીને
હ, હાચ્ચી વાત
હ, ઉભી રે ચાલુ રાખજે એક મિનિટ
હા
પપ્પા હુ કેય, હ મોકલુ હે, હ હ હલો
હા, શું કેય
એ કુમકુમ ને એલોક ને પૂછવા પડહે હું કીયુ તે એલોકને બધાને મેત જોયા કરુ આપણામાં મલેજની મલેજની મે તો એક ભી આવેજની ત હું ને ગાયા ને પેલી શીતલ મેમ ભી એક જ જગ્યાએ જાવાની
હ
હમ, એટલે આપડામાં ગાયત્રી મેમ જ છે.
ને પાછું એવું કે આપડે પાસા નજીકના એટ ને ગમે ત્યારે ટપકી પડે તો કે ચાલ આજેભી એત આજે ગી આવીએ કેમ કે આપણી તો નજીક જ કે ની કોલેજ બી નજીક ને એનસેએ ભી નજીક એમ એટલે આપણને વધારે બીક લાગે તેવુને તેમાં પાછા આપણને કરેની એલોકોયે
એ એલોકો એમ કેય એક વીકનું પેલું લયખું હે જે ઓનલાઈન લેક્ચર લીધું તેમાં એક વીક માટેનું એમ તે લોકો છેલ્લે લાસ્ટમાં પાછા આવશે કે
ખબર નથી
કે અમૃત ચોઈ જા હે
ખબર
કદચ કોઈથી નહ હાર અપડ તો લાસ્ટમાં પાછા બી આવે એવો કરરેલો
બની જ તતે
તે છે.
હમ્મ
હમ બરાબર આપડે કાલની તૈયારી તો કરવા જ પડે હેને.
હ હું તયારી કરી
પપેલા મે મા આવેવા શ ન નથીવાના એ પેલા કોઈને પૂછા ઓનલાઈન વાળા કોઈને એ હો હો. ઓનલાઈન પેલા જે લોકો હ ને એ લોકોને પૂછવા પડે કે કાલે જવાના છે કેમ. વરસાદ બંધ નથી થતો એટલે કાલે ભી રજા નહી હોય કે
હા એ છે અમારે બજુ કન્ટિન્યુ ચાલુ છે, હય
હ ભજોધ મથીમાં જોર માં પડે પહમાં પડે પહ જોર માં પડે એવું છે.
હ વચ્ચે બહુ ચરમાં ઝપટ પડી ને ડીમો છે એવું નહી કહી શકાય પણ પડે એના વરસા જોરપ પડે અ રૂપિયા મળે જ નહી એકદમ એમ ફરિયાદ કરત છે ફરિયા જ કરત છે.
પાણી ભરાઈ
કાલ ના કરતા વધારે આજે તો આખા આખા તોગ બીબડુબી છે, એકલા
આઈ હ તો કાલે મજે
હે કાલે હા મા પોછા ખેલા હતા ખલી. નિ ન કરતા થોડા કોસાા ખેલના આવ હતા. બાકી અત પાણી પછી છે ને ઉતરે લાઈન થી બંધ થઈ ગયેલો ને
હા
પછી એટલે રાત્રે ઉતરેલા ને હવે પાછા કે પેલા નાઈટમાં જતા હો, ને ટ્રેન ની ઉ થાય એમ પણ પછી પાંચ વરષ ચાલુ રહ્યો ને રાતના. એટલે પછ પાછા ભરાઈ ગયેલા બરે બંધ થ ગ નેને રાત્રે ઉતરી ગેલા એ.
હા તેનજ. તે દિશા ન બી કોણ આવ એમ કે કે હું કરવાનું ત આવ શ કે નથી આવવાની. મેં કર્યું મેં હું કાવાની મેં કીધું આટલાા બધા જવા મેં ત્યાં બેસીને હું કરવાની.
હમ એજ ને
હમ તે. પછી એકી કે અંકી તમે એમને મે ફોન કરો મે કીધું હારું કર.
હા.
ક કે મેસેજ કર્યો પણ જોતા નથી તમેો ફોન કરીને ઓળખો પૂર ફરજિયાત પઈ તો એને બોલાવે તો જવાવું પડે.
હું એસ ને
અમારે તો મને તો કે પાણી નળે એટલે અમારે તો જવું પડે પહી.
હમ એનામાં પણ મે આવેલો તો મેં ન હતી લીતા સાથે વાત કરી પછ મેં કેટલી ના બાકી. એટલે મહિનાવા ગેલી ને ત્યારે એનો મેસેજ આવેલો હતો.
હા.
પછી એને કીધું પછી કે મને તો તાવ આવેલો છેવું કે.
હા મને બી ઉકે હતું ટ મને ટાળ છે કે.
એનો મેસેજ આવેલો દસેક મિનિટ થઈ ગયલી હતી પછી મે જોયો એટલે એને કરલ તો કોલ એમ કરીને મેં પૂછું એમ કે તું કો કે મે કરું એમ તેણે કીધું મેં નથી કરેલો તો મેં ટ્રાય કરી ર એમ પછી પાંચેક મિનિટ પછી પાછી ટ્રાય કરી પણ બિઝી જાવએ ઘરે
હા પાછા હમ બેખને ક
નિ કર્યો
િશ એ કલો હતો એટલે કઈ નને સારું ચાલશે એમ ક તું એમ તો કે
હમ હા એને કીધું છ
એટલે પેલા વૈશ્ણણી મેમને બી કહી દીધું કે મેમે કીધું છે કે સારું ચાલશે એમ એટાલ
હમ
હી હળત કેલી છે સૌરાષ્ટ્રમાંવાની એમ કે કે એલીી કેટ ન આ પેગે
હે
તદત નહી કલાક એક ચન નહી હોય આપે એમ કે કેમકે આ કામ આ બાચું ઉડુવાળ બાચું બ પાણી ભરાઈ ગલા સું તો કઈકી તું
હ હા બરા વાપી બાજી
હા એટલે ટ્રેન હોવાને બી ટ્રેન ધીમેી ધીમે જઈ ગયા એમ
હ હ પાણી ટ્રેક પર પાણી ટ્રેક્ટ પાછી નીચી હોય ને
હા એટલે આઠ વાગ્યા ની ટાઈમ પણ આઠ સાડાે આઠે આવી જાય
બરાબર
એમ કટું કઈ ન હોય એમ કું આવી આ કર
હમ તેવું જ હો
મેં વરી તો ઓનલાઈન લેક્ચર લેવાને મને જ લીધું નથી પ પ એ લોકો જો ને અગિયાર હાડા અગયાર ન લેક્ચર મૂકે તો ત કમે એટેન્ડ કરવા જવાની એમ
હા સાચી વાત
એટલે મગું મારા ઓનલાઈન ક્લાસ એટલે મગડ મગની આવવાની હવે એ લોકો લીધો
હ હ
ના લેક્ચરની લી ટ મોનિકવાટ ટમખી જ
સાચે યાર
એમ કેવાય કે માટ આવવા પડે એટલે બના
એટલે બના ખાઈ રહ નને
ત હમ અ ખું કરવાવ આપણે
હમ
કાલે પેલું કાલે જેમાં પાચ છે એમાં તૈયારી કરવું ને
પણ હું તૈયારી કરવાના એવું કઈ હારું જેવું ટ આવ્યા નની ઘડે મ તો કાલને
બ છે
કાલે તો મહરા છે નહી કાલે ગુરુવાર નહી છઠ્ઠામાંની સાતમામાં ત્યારે છઠ્ઠા કિજ્નાર અને આઠ બો માં ગણિત
છથ્ઠામાં વિજ્ઞાન અને આઠ બ બ માં ગણી
ચાલુ કરવાનું ત્યારે
નવું ચેપ્ટર પેલા લોકો શરદી પોઠથી ની કરી લીધ તો હજુ બાકી એ લોકો તો
તો કાલે આવવા તો પણ તો હું કરાવે તું એમ કેમને દાખલા જ કરાવી દે હું
પણ એટલે એ લોકોને આપડે પેલા ગઈને કવા પડે કે આજે અમારા મેમ આવવાના છે એટલે અમે જે ચલાવી ચુપચાપ સમજી લેજો પેલું પેલું આગળનું બાકી આવું તો એવું બૂમ નાખે પડતા એમ
હમ હ તે કે જ દેવા પડશે પણ ગાયત્રી એમ કે તો કાલે ની બી આવી શકે એમ કેમ મે
હા ગાયત્રી મે એમ નહી બી આવીરી શકે પણ કાલ નો દિવસ નહી આવે ત હ તો સથીઠી માર માર પતી કાય પણ મેં પૂછી લેવા કે ગયા છે એમને કે તમે કે ડરે્યાને
કેમ કે એટલે જ આપણને જો એ બધી સ્કૂલમાં બી ઇન્ફોર્મ કરેલું. તે કાલે આવવાના છે આપણને કઈ ન કીધેલું એનો મતલબ કે આજે આપડે અહિયાયા નહી આવવાના ઉટ કેમ કે મેમ જોવા ના હતા હવે આજે આવી છે કે હું છે કેમ એ લોકોને તો ટ્રેનિંગ ને એમ બી જાય ખબર ને ફાલ્ગુની એમને ગાય
એનું બી નથી ને કે છે ઉટું ઉટું ઉટું કે
ઉટું ઉટું
હા એટલે કદાચ કાલે ફાર્મુની મેમ આવી ને આજે ગાયત્રી મેમ ગયા એવું હહી
હા એવું બની શકે એમ એટલે એ લોકો પેલા કરવા પડે
હા. તોવે આપે ડાયરેક્ટ મેમને જ પૂછાય તે એવું કરીએ.
હા વડી એને બધાએ પોટપોટાનું કહી દીધું ને ખાલી ગાયત્રી મેમ જ પૈછ હવે
હ પેલા આપેલા ઓનલાઈન લેકચર વાર ને પૂછું કે કાલે તો મારામાં બધામાં મેમ આવવાના છે કે તો પછા પછી કેટરી એમને તો છે ને હ તો આપડે તો બે ત્રણ દિવસ તો આખું પાઠાયું છે એટલે અભિપ્રાયથી મારેને આખું પેલું કરવા જ પડે.
હમ
સજને બધું કે હા એ લોકો મે પેલા ચેતવણી આપવા પડે હ તારેજ એમ કરીને.
સાતમા ને આઠમા વાળા સમજી જાય પણ છઠ્ઠા વાળા ને સમજવા જરા
એ લોકો તો કઈ ને એ લોકો પાછા આપડા મેમ આયવા બીજા મેમ આવે કે ને આપડા કરતા મો તા કેવાનું કે અવે મારા મેમ આવટા છે. એટલે તમે ચૂપ રેહ જો પણ આઠમા વાળા જીરીક જિદ્દી આઠવા માટે બો હાંચવાનો ભારે.
આઠ અ બો હા
હા બો વાળા તો થોડા એટલે વાત કરે પણ એ લોકો એ લોકોને મારે લેસન કરી દે પણ પેલા એ લોકનું તો તો આઠવા વાળા તો બજ જીદી હાથમા વાળા હો જીદી જ છે.
હ પણ મેં હું કેમ કાલે આપડો આપડામાં છે તેમજ આપે ની હું ગેરંટી.
ખબર ની તમે આપડે પાટ બટ